હાલો તમે જ્યાં રહો છો, ત્યાં હાલનું વાતાવરણને એવું બધું સારું છે ને?
હા ભાઈ હવે ત્યાં રહો છું, ગામડામાં ત્યાં વાતાવરણ પણ ખુબ સારું છે. હમણાતો જમીનનું પ્રમાણ જે વધી રહ્યું છે. તે જ લાગી રહ્યું છે. અને બધુ સારું થઈ રહ્યું છે. તમારા બાજુ કેવું છે? કેવ વુ છે
હા અહિયાં અમે દરેક હમણાં ચીનમાં રહેવા માટે આવ્યો છો તો અહિયાં તો ખુબ જ સારું છે. અને હું તો ને જે ડિજિટલ પેમેન્ટ છે તેના વિશે વાત કરવા માંગુ છે કે અહિયાં જે મેં જે દેશમાં હમણાં ર રી રહી રહ્યો છુ. ત્યાં ખુબ જ મજા આવી રહી છે. કારણ કે ચીનમાં આમ જોવા જઈએ તો અમારી પો દુકાન પણ છે. અને અમે જે દુકાન છે. તેમાં ઘણી બધી વસ્તુઓ વેચીએ પણ છે. એટલે અમને સારો એવો નફો પણ થાય છે. અને હું એવી આશા કરું કે તમને પણ થતો હશે. તો અમારે ત્યાં શું છે કે અમ મા ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ પેહલા જયારે અમે અહીયા આવ્યા હતા ત્યારે કે એવું હતું અમે અ જે ક્યુઆર કોડ હતો તેને આપણે સ્કેન કરીને, આપડણે જેમ કે હંગચોકને એમ ઘણી બધી જગ્યા છે. એના ધ્વારા અમે અ ઓનલાઈ ટ્રાન્સફ પૈસા કરતા હતા પરંતુ એ ગયા ને અ હવે તો શું છે કે હાલમાં જેં હમણાં હમણાં જે વર્ષ ચાલી રહ્યું છે. હમણાં તો અમે આપડી જે હાથની હથેળી છે. અને પછી આપડે આઈસ એટલે કે આંખ છે તેના દ્વારા જ આપડણે પેમેન્ટ કરી શકી કિયે છે. કારણ કે આપડો અમારો દેશ એટલો બધો આગળ વધી ગયો છે. અને અયા ખુબજ મજા પણ આવા લાગી છે. અને જે ક્યુઆર કોડ ને પછી એ બધી બાબત દ્વારા અમે સ્કેન કરતા, તેનાતો ત્રીસ થી ચાલીસ વર્ષ આ આગળ આવી ગયા છે. અને અહિયાં શું છે કે ટેકનોલોજી પણ એટલી હાઈ થઈ ગઈ છે. કે આપડે સરડથી અ પૈસાનુ ટ્રાન્સોન કરી શકીએ છીએ આપે જયારે હુ આપણા દેશમાં રહેતો હતો ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા જેમકે કઈ નવા નવા કાર્ડ જ બને કરતા હતા જેમ કે એટીએમ કાર્ડ બનાવો હોય અને આપણે એનાથી પૈસા ઉપડવા હોય તો તેના માટે પેલા પાન કાર્ડ બનાવું પડે પછી પાન કાર્ડ માટે પછ બનાવવા માટે ઘણી બધી લાઈનોવું પડે ને એમ ઘણી બધી મુસીબતોનો સામનો કરો પડતો હતો જ્યારે આપણા હાથમાં જે આપડી મહેનત ના પૈસા છે તે આવતા હતા અને આપણે ઘણો બધો ખર્ચો પણ કરવા માટે હતો જેમ કે પાન કાર્ડ માટે પણ આપડે પાસે સાયબર પાસે કે ગયા હોય તો એ લોકો પણ સારા એવા પૈસા ચાર્જ કરે છે અને આપે થોડી ઘણી ફી આજ જે પાનકાર્ડ બનાવે છે તેઓને પણ ચૂકવવી પડે છે એટલે એ ઘણો સારો એવો ખર્ચર થઈ જાય છે અને એ પાન કાર્ડ નો એટલો બટો ઉપયોગ ખાલી એટીએમ બનાવવા માટે થાય છે અને જે આપડે ડીમેટ અકાઉન્ટ કે પછી શેરબજાર એ બધું માટે કરી શકી છી અને અહિયાયા તો શેરબજાર એટલું બધું ટ્રેન્ડ કરી રહ્યું છે કે બધા લોકો જોવા જઈએ તો શેરબજાર નો ઉપયોગ કરે છે અને શેરબજાર માં ઘણા સાર એવા લોકો કમાય અને અહીંયા ચીનની અમારીંની ગવર્મેન્ટ જ એવી છે કે લોકોને બાળપણ થીજ એવુ આવે છે કે અહિયાં કેવી રીતે તમે ડેવલપ તમારી આગળ જતા સ્કીલ કેવી રીતેે ડેવલપ અને મને હજુ પણ વિશ્વાસ છે કે અહીંયાની સરકાર એટલી બધી ડેવલપ છે કે તમને એવું કોઈ પણ વસ્તુ શીખવશે નહી કે જેનું આગળ કામ નહી આવે જે વસ્તુ તમને શીખવશે તે કામ જ આવશે આગળ જતા અને તમને નાનપણથી ઘણી બધી વસ્તુ શીખવામાં આવી રહી છે કારણ કે અમારે તો અહિયાં દસમા સુધી કોઈ બાડે જાય પહેલા જે ઘણું બધું રોકેટ છે પછી આપડે મોટર છે તે બધ ઘણી બધી વસ્તુ બનાવ શીખી જાય છે એ લોકો ને ખાલી ચોપડા પુંરતુ અમે નોલેજ આપવામાં આવતું નથી અઈ એ લોકોને ફિજીકલી મેન્ટલી પણ આપવામાં આવે છે હોય છે અમે જઈએ છીએ તો અમારે સવારે જઈને પેલા અમારે ્યારે શ હોય છે કે પ્રાર્થ નું કરવાણ હતું જયારે અમે નાના હતા મેં સ્કૂલમાં આપણે આપણા દેશમાં બો ત્યાં એવું કરવા પડતું હતું પણ અહીંયા એવું નથી અહિયાયા જઈને આપણે પેલા આપણને પેલા જઈએ થોડીક વાર આ કરી પછી આપને બધું બોર્ડ પર શીખવામાં આવે છે કઈ પણ વસ્તુ બનાવતું આપણે શીખવામાં આવે છે કે આ વસ્તુ કઈ રીતે બને છે કઈ રીતે કામ કરે છે અને આપણને પણ ખુબ જ મજા આવે છે શીખવાની અને અમે ત્યાં જઈએ શીખીએ છીએ અને ત્યાં અરે એના માટે જે ફી ચુકવની હોય છે તે પણ અમે ઓનલાઈન માધ્યમ દ્વારા ચૂકવીએ છીએ એટલે ડિજિટલ પેમેન્ટ એમ જોવા જઈએ તો અહીિયાં ખુબ જ હાઈ લેવલ પર પહોંચી ગયું છે અને અહિયાં હવે કોઈ પણ લોકો એમ જોવા જઈ તો કેશ પૈસા આપને જોવા મળતા જ નથી કારણ કે અહીિયાં કેશ નાણું વિલુપ્ત થઈ જવા પર આવી રહ્યું છે કારણ કે હવે અહિયાં ના જે લોકો છે તેટલા એજ્યુકેટેડ થઈ ગયા છે અને નાના બાળકો પણ છે તે લોકો પણ એટલા એજ્યુકે થઈ ગયા છે કે નાના બાળકોને કોઈ જીવન જરૂરિયાત ની વસ્તી હોય તો એ લોકો પણ હવે તો ખાટામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે અને અહિયાયા એવું છે કે બધા જ બાળકો પાસે ફોન છે પરુ એ લોકો એવું નથી કે આપડા દેશ માં શું છે કે બધા પાછસે નાના બાળકોને ફોન નહીં આપવા જોઈએ બધા રૂલ્સ લગાવેલા છે કારણ કે ત્યાં આપણા અહં ના બાળકો શું કરતા હતા કે ગમે ફોનમાં લી રહતા હતા અને કેટલીક વાર પપ્પાના ખાતામાંથી કે પછી પેરેન્ટ્સ ના ખાતામાંથી પણ પૈસા ટ્રન્ફર કરી દેતા અને ગેમ પાછળ ખર્ચી નાખતા હતા પરંતુ એવું નથી અહિયાયા અમારા દેશમાં અ ચાલી રહ્યું છે હાલમાં કે લોકો ફોન નો ઉપયોગ કરતા જ નથી એટલો બધો અને એ લોકોને કોઈ જરૂ વતુઓ ત્યારે જ ઉપયોગ કરે છે કારણ કે એ લોકોને એવું નથી કે પેરેન્ટ નો દબાવ છે કે એ લોકોને ક છે કે તમે આ ડિજિટલ પેમેન્ટ આવ્યું છે એનો ઉપયોગ નહી કરો ખાલી ખોટના પૈસા ખર્ચ થાય છે એવું બધું કઈ સમજવામાં આવતું નથી પરંતુ એ લોકોને પહેલેથી રાખમાં જેવા આવ્યા છે કે એ લોકો ને ફોન રમવા કો કારણ કે ફોનમાં શું હોય છે લોકો એવું વિચ છે કે ફ્ટો ના વ થાય છે એના કરતા એ લોકો જે કસરત કરવાનું કે પછી જે ડિજિટલ પેટ ન ઉપયોગ કરીને નવી નવી વસ્તુઓ ખરીદવાનું એ પાછળ આગળ વધી રહ્યા છેએ અને ડિજિટલ પણ ખૂબ જ મેં તમને જણાવ્યુંમ એટલા હાઈ લેવલ પર પહોચી ગય છે હું ફોન લેવાની પણ એ લોકો જરૂર નહી આ પોતાના હટટે દ્વારા એ લોકો પૈસા ખામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે એટલે અહિયાંનો દેશ મને તો ખુબ જ ગમે છે અને અહીંયા એક પ્રોબ્લેમ એ છે કે આપે ગમે કચરો પણ ફેલાવી શક્યો નથી કારણ કે કચરો ફેલાટો તો આપણા પર મેસેજ પણ આવી જાય છે અને એના વગર આપડા પર મેસેજ આવ્યો ત્યાં સુધી આપણે પેમેન્ટ નહી કરી ત્યાં સુધી આપડે પર ઘણા બધા ફોન કોલ પણ અ આવત કરે છે એટલે આપણે અહિયાંનું શું છે કે આપણે ઇલેક્ટ્રિસિટી બિલ કે પછી આપડે કોઈ મેમો આવ હોય ઘે અને આપડ ગમે ત્યાં કચરો ફેંકી્યો હોય તો એના માટે દંડ એ બધું ડિજટલ પેમેન્ટ દ્વારા ચૂકવામાં આવે છે શું તમે જ્યાં રહો છો ત્યાં પણ તમા ડજટલ પેમેન્ટ વાળ ઉપયોગ કરતા હશો તો અરે ત્યાં શું છે આ બધી મેં તમને જે ટેકનોલોજી ક તે બધી થઈ ગઈ છે કે હજુ પણ તમારે ત્યાં આ ફોન પે અને ગૂગલ પે જેવી એપનોો જ ઉપયોગ થાય રહ્યો છે
હા હું જ્યાં રહું છું ત્યાં તો હવે તો મોસ્ટલી ગૂગલ પે ફોન પે એનો જ યુઝ કરે છે અમા દેશમાં જે આ બે યુએપ છે તેનો વધારે મલ થાય છે અને બધાને સારી રીતે પરંતુ જે દેશમાં છે તે ઓનલાઈન એટલુંધું વિકસિત નથી ેું અમારા જે બધા લોકો છે મોસ્ટલી હવે તો બધા લોકો અમુક ટકા રોકાણમાં વ્યવહ કરે છે અમુક ટકા ઓનલાઈન કરે છે એટલે કે અમારા દેશમાં જે વિકસિત થવા માંગી રહ્યું છે કારણ કે અમારા દેશમાં ઘણા બધા ના એટ જેમુક ટકા રોકડ પણ કરે અમુક ટ ઓનલાન પણ કરે છે એટલે રોકાનું પ્રમાણ તો વધી રહ્યું છે પરંતુ ઓનલાન પ સુવિધા મળી છે તે બધા લોકોને અમારા ગામમાં કે પછી અમુક શહેરોમાં વિકસિત નથી અને ગામ અ અમારે તમને ખબર જ હશે કે આ ઓનલાઈન પેમેન્ટ તો અમુક કોઈ લોકો નહીં ખબર હોય ને અમુક લોકો નહીં પણ ખબર હોય કારણ કે ગામના લોકો અંબો ભણેલા ની હોય તો પછી એ લોકોને ઓનલાઈન પેમેન્ટ જે મળ્યું છે તે એમના વિશે ખબર નહીં હોય એમ એટલે મારે તો એ જ કવું છે અમારે જે સરકાર છે તેને સમજાવવું જોઈએ અને ઘરે ઘરે ગામના લોકો પણને સમજાવવું જોઈએ કે ઓનલાઈન જે પેમેન્ટ આવ્યું છે તે તમે યુઝ કરો તેના માટે તમે ઘણા બધા પ્રકારના કાર્યો યોગ્ય રીતે કરી શકો છો અને તમારો સમય પણ બચી જાય છે કારણ કે તમને પણ ખબર જ હશે કે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે આપણને એટ યુઝફુલ થાય છે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએીએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપણે ઘણા બધા કાર્યો આપણે ઘર બેઠા કરી છે કે જેમ કે આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો આપણને આપણેે જે ઓનલાઈન પેમેન્ટ દ્વારા એના ડાયરેક્ટ બેક એકાઉન્ટમાં અથવા એના નંબર પર આપણે નાખી શકીએ છે ભલે ભલે આપડે ધરે એટલે કે ભલે આપડે ભલે એ વિડેસોમા હોય છે કાતો દુર હોય છે એટલે કે બધી સેવા આપને મળી છે તો યુઝ કરવું જોઈએ પેલા તો તમને ખબર હશે કે રોકડ માં જયારે બધા લોકો વ્યવહાર કરતા હતા ત્યારે આપણેે કોઈને પૈસા આપવા જવાના હોય તો પછી આપણે ત્યાના ઘરે જવું પડતું અથવા વિદેશોમાં પણ જવું પડતા હતા તેના કરતા વાહનવ્યવહાર ખચૉ બચી જાય છે અને ઘર બેઠા આપણે યોગ્ય કાર્ય કરી શકીએ છે અને મારા ઘરના બધા જ કાર્ય હું તો ઓનલાઈન પેમેન્ટમા જ કરું છું. જેમ કે લાઈટ બિલ ખર્ચો પછી ગેસ બિલ ખર્ચો એ બધા તમામ પ્ર ખચૉ આવે છે હું મોસટલી ઓનલાન કરું છું કારણ કે અ ઘણી બધી એપ છે તેમાં બ નુ આવું સમજવા છે અને જે કેન્દ્રમાં તમને ખબર છે પેલા આપડે લાઈન ઉભી રેવા પડતુ હતો લાઈટ બિલ છે ગેશબીલ માટે તે ઓનલાઈન થઈ ગયા છે અને સારી એવી રીતે આપણને પણ હવે તો પ્રોટોકોલ બધા સમજાવે છે કે ઓનલાઈન પેમેન્ટ કવી રીતે યુઝ કરવું જોઈએ અને શું ગમે ત્યાં આપણે પીન શેરની તમને ખબર છે આપડણે પિન કોઈને શેર કરી દેશું તો પછી આપણને ઘણા બધા પ્રકારના ફ્રોડ થઈ જશે કારણ કે એવા ઘણા બધા પ્રકારના હેકસૅ જે ઘણા બધા એસ એમ એસ કે પછી ઈમેલ દ્વારા આપડે પણ મોકલે છે અને ઘણી બધી પ્ર અને ફ્રોડ વસ્તુ અને પછી આપણે એ ફ્રોડ વસ્તુનો યુઝ કરીને આપણે ઓ ટી પી કે પછી અન્ય પ્રકારના કોઈ સેર કરી દીએ તો પછી ખબર જ હશે કે આવી બધી બેંકમાં જે પૈસા હોય છે તે લોકો ઉપાડી લે છે એમ એટલે આવા બધા પ્રકારના ફ્રોડથી બચવા માટે આપણે યોગ્ય રીતે પ્રોટોકોલનો યુઝ કરવા જોઈએ અને ઓનલાઈન પેમેન્ટ જેમ આપણને સુવિધા મળે તેને યોગ્ય રીતે યુઝ કરવું જોઈએ અને આવા બધા જે પિન આપણે જે રાખીએ છે સિક્યુરિટી પિન કોઈને શેર ની કરવું જોઈએ અને તમે પણ જાણતા હશો કે તમારા જે તમે જ્યાં રહો છો ચીનમાં ત્યાં જે ઓનલાઈન પેમેન્ટ સુવિધા મળી છે એટલે તમારા જે ફોન પર આવે બધા ફ્રોડ મેસેજસ આવે છે એ તમને ખબર જ પડી જાય છે કે આ ફ્રોડ મેસેજ છે તમે યુઝ ની કરો એવી બધી સુવિધા પણ હશે જ ને તમારા ચીનમાં
હા એમ જોવા જઈએ તો અમને તો તાત્કાલિક ખબર હોય એમ તો પડી જતી નથી પરંતુ અહિયાં ના લોકો કેટલા ટ્રેન્ડ છે કે લોકોને ખબર જ હોય છે કે આ એક ફ્રોડ જ છે કારણ કે અહીંયા કોઈ એમ જોવા જઈએ તો ફોડ કરી જ શક્ય નથી કારણ કે લોકોને ખબર જ છે કારણ કે લોકો એટલા એજ્યુકેટેડ થઈ ગયા છે. અને ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ પ્રત્યેતો એ લોકોને નાનપણથી જ શીખવામાં આવ્યું છે કે અહંયા જે ડિજિટલ પેમેન્ટ આવાનું છે તે એવી રીતે કામ કરશે તમારા પર કેવા કેવા ફ્રોડ મેસેજો પણ આવી શકે છે તો તેનાથી તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો તેને કેવી રીતે દૂર કરવાનો અને અહીંયા લોકો જો કદાચ ફ્રોડ મેસેજ આવ્યો હોય તો એ લોકના પૈસા જાવા કરતા જેણે મેસેજ કર્યો હોય તેના પૈસા જવાનો ભય રહેલો હોય જે કારણ કે અહિયાં લોકો એટલા એક્ટિવ હોય છે કે એ લોકો ગમે વાતમાં આવી જતા નથી અને સામે વાળો જે ફ્રોડ કરવા માગે છે એને વાત માં લઈને એની પાસેથી પૈસા લઈ લે છે એટલા બધા એકટીવ થઈ ગયેલા છે એટલે અહિયાં તો ખુબ જ મજા આવે છે અને ચીનમાં શું હોય છે કે અહિયાં હવે આપડે કશે પણ ગયા હોય તો આપણે અ રોકડ નાણુ તો અહીયા જોવા મળતું જ નથી અને ડિજિટલ નાણુ અને આ આપણા દેશમાં શુ હોય છે કસે ફરવા ગયેલા ને ગામડો વિસ્તાર હોય તો ત્યાં નેટવર્કની પણ સુવિધા ઘણી બધી ઓ છે તો આપણે ડીજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી શક્યા નથી પરંતુ અહિયા એવું જોવા મળતું જ નથી અહીંયા ચીન આપણે કેટલાક ગામમાં વિલેજ વિસ્તારમાં જઈએ તો ત્યાં પણ એટલું બધું હાઈ લેવલ પર નેટવર્ક જોવા મળે છે. કે આપણેે પૈસાની સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ છે એટલે આપડે પાસે જો રોકડ નાણુ નહીં હોય તડન તો પણ આપણે સરતાથી ફરી હરી ફરી શકીએ છે જ્યારે હું મને પણ યાદ છે કે આપણા દેશમાં એવું કરી શું નહી હતું કારણ કે આપણા દેશમાં અમુક વિસ્તારોમાં નેટવર્કની સુવિધા અજુ એટલી બધી ડેવ- લપ થયેલી નથી એના કારણે આપે પાસે રોકડ રાખવું જરૂરી છે એ વાત સાચી છે ને મારી સારું ચાલો પાછા જયારે આપડશુ મળશું ત્યારે આપણે લાંબી વાત કરશું
હા ભાઈ સારુ મળીએ પાછા હવે ઘણી બધી ઓનલાઈન જે અનેક પ્રકારની સુવિધા મલશે તેની વાતચીત કરી
હા ચલો